હા બસ મજામાં, તમે બોલો.
બસ મજામાં, કેવું ચાલે છે?
કઈ નહ હા બેઠા તા બધા ફોન જોતા તા
ઓહો હોહ.
હ હા.
તમને શું લાગે ઇન્ટરનેટ આમ વરદાન છે કે અભિશાપ છે.
અ ઇન્ટન્ટરનેટ અ એમ તો કેહેવાય કે ઇન્ટરનેટની જે સુવિધા છે એટલા માટે આપણે ઇન્ટરનેટ નું જે શોધ જ એટલા માટે થઈ હતી. કે લોકોને જીવન લોકોનું જીવન સરળ બને પણ એ એક કારણ પણ છે કે લોકો અત્યારે જે છે ટાઈમ મેનેજ નથી કરી શકતા. પોતાના સગા વાળાઓને ટાઈમ નથી આપી શકતા અને વિકૃત જે અમુક વસ્તુ આવે છે ઇન્ટરનેટ પર એ નથી એમનું જે માનસિકતા છે એ ખરાબ થાય છે.
હા એતો વાત સાચી હતી તમે. હું તો એવું માનું કે આપણેે આમ છરીથી ફળ પણ કાપી શકાય છે. અને નુકસાન પણ કરી શકાય છે તેજ રીતે આપણે આમ ઇન્ટરનેટ ને સારો ઉપયોગ તેને વ ખોટો ઉપયોગ તેને અભિશાપ બનાવે છે.
હા એ તો સાચી વાત છે જોઓ ને ઇન્ટરનેટના કેટલા બધા ઘણા બધા ફાયદા છે.
હા અને આજના આધુનિક યુગમાં તો કેવું ઇન્ટરનેટ વિના જીવનની આપણે કલ્પના કરવી મુશ્કેલ બની જાય છે. દુનિયાની આમ કોઈ પણ ખૂણાની માહિતી સેકન્ડોમાં આપણને મળી શકે છે.
હા એ તો સાચી વાત છે કે અ કોઈ પણ એવી માહિ તી હોય કે જે આપણે કોઈ વૈજ્ઞાનિક મૂકી હોય પેલા તો કેવું હતું કે અ પુસ્તકોમાં જોવું પડતું હત હવે તો જે રિસર્ચર્સ છે જે વૈજ્ઞાનિકો હોય છે એ ઓનલાઈન બધી માહિતી મુકતા હોય છે શેર કરતા હોય છે. તો આપણને આપડા ટોપિક ના રિલેટેડ કોઈ પણ માહિતી જોઈતી હોય તો આપણે એક જ સર્ચમાં આપણની માહિત હિતીમાંથી મળી જતી હોય છે.
હા. અને શિક્ષણ છે, આરોગ્ય છે, વેપાર છે બેંકિંગ મનોરંજન સંચાર અને સરકારી સેવાઓમાં પણ ઇન્ટરનેટે ક્રાંતિ લાવી છે પરંતુ તેની સાથે કેટલીક ગંભીર સમસ્યાઓ પણ ઉભી થઈ છે. તેથી પ્રશ્ન થાય આપણને કે વરદાન છે કે અભિશાપ.
હા એ તો સાચી વાત છે તમારી કે જેટલી ક્રાંતિ લાવી છે બધા ક્ષેત્રોમાં અ એટલું જ નુકસાન થઈ રહ્યું છે જેમ કે બધા ક્ષેત્રોમાં અત્યારે ઇન્ટરનેટના ઉપ યોગથી ઘણા બધા કાર્યો ખુબ સરળ બની ગયા છે પણ એની સામે અમુક લોકોને રોજગારી પણ છીનવાઈ ગઈ છે
હા અને કેવું કે જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે ને તો ઇન્ટરનેટ એક અમૂલ્ય વરદાન છે
હા એ તો એમાં તો કોઈ શક નથી કે યોગ્ય રીતે બધી વસ્તુના ફાયદાને ગેરફાયદા તો હોવાના જ પણ એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો એ આપણા હાથમાં છે
હા એ તો સાચી વાત છે કેમકે વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ ઈ બુક વિડીયો લેક્ચર સંશોધન અને નવી ભાષાઓ શીખી શકે છે ખેડૂતો આમ હવામાનની માહિતી પાકની નવી પદ્ધતિ અને બજાર ભાવ પણ જાણી શકે છે દર્દીઓનું કહીએ તો ટેલીમે મેડિશન દ્વારા ડોક્ટરની સલાહ પણ મેળવી શકે છે વેપારીઓ ઓનલાઈન વ્યવસાય કરીને વિશ્વભરના ગ્રાહકો સુધી પહોંચી શકે છે
હા એ તો તમે સાચું કીધું આ બધી જે સુવિધાઓ છે આપણને ઇન્ટરનેટ દ્વારા મળે છે પછી કોઈ વ્યક્તિ ન કોઈ કોઈ એનામાં કોઈ કુશળ તા હોય તો એ ઓનલાઈન પોસ્ટ કરે પછી અત્યારે તો મહિલાઓ એમના જે રસોઈના વિ વિડીયો હોય યુટ્યુબ પર પો કરતા હોય છે તો એમનાથી ઘરે બેઠા આપણે ઘણી બધી કમાણી કરી શકીએ છે
હા અને તેના કારણે આપણે જોઈએને તો બેરોજગારી પણ દૂર થઈ શકે છે
હા તો એક બાજુ નોકરી છીનવી પણ છે પણ એક બાજુ રોજગારી આપે પણ એવું છે
હા અને કોરોના મહામારી દરમિયાન ઇન્ટરનેટ નું મહત્વ વધુ સ્પષ્ટ થયું હતું શાળાઓ અને કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ ઓનલાઈન મીટિંગ અને ડિજિટલ પેમેન્ટ જેવી સેવાઓ એ લાખો લોકોનું જીવન સરળ બનાવ્યું હતું
તો સાચી વાત છે કે કોરોના સમયે જે ઇન્ટરનેટ નો ઉપયોગ છે ઘણો વધી ગયો હતો એના લીધે અ ઘણા બધા લોકો ઘણા બધા વિદ્યાર્થીઓ છે જોઈને ઇન્ટરનેટ ન હોત તો ભણવાનું ઠપ થઈ જાત કારણ કે બાળકોને શાળામાં જવાની જે હતી એ મનાઈ હતી જાહેર સ્થળો પર લોકોને જે મળવાની મનાઈ હતી તો લોકો ઓનલાઈન મિટિંગ દ્વારા પોતા નુ કામ ફરી શરૂ કરી શક્યા હતા પછી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ દ્વારા ભણી શક્યા હતા તો અર્થવ્યવસ્થા જે છે એ ટકી રહી હતી બાકી જો આ બધું ના હોત તો અર્થવ્યવસ્થા જે હોય ભારતની થોડી લથડી જત એવું કઈ તો પણ ચાલે
પરંતુ ઈન્ટરનેટ નો ખોટો ઉપયોગ ગંભીર પરિણામો પણ લાવી શકતું હોય સોશિયલ મીડિયાનું વ્યસન ઓનલાઈન ગેમિંગ ખોટી માહિતી સાયબર ક્રાાઈમ બેંકિંગ છેતરપિંડી વ્યક્તિગત માહિતીની ચોરી અને સ્ક્રીન પર વધુ સમય પસાર કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પણ થતી હોય હો છે
અ હા એ તો સાચી વાત છે અ જે કે ઘણા બધા અત્યારે તો ઓનલાઈન
ફ્રોડ ચાલે છે
એ હ કોઈ પણ આપણે એક ઓટીપી દ્વારા આજે બેંકિંગમાંથી બેન્કમાંથી ઘણા બધા પૈસા ઉપડી જતા હોય છે પછી આપડા જે ખાનગી વિડીિયો અંગત વિડીિયો ફોટો હોય છે એ લીક થઈ જતા હોય છે આપડે અંગત મા માહિતી લીક થઈ જતી હોય છે પછી અત્યારે તો જે ઇન્ટરનેટ દ્વારા બાળકો મીડીયા નું વ્યસન થઈ જતું હોય છે કે એમનું જે એકાગ્રતા છે જે કામ પર ટકી રહેેવાનો જે એમનો સમય છે એ ખુબ જ ઓછો થઈ ચુક્યો છે તો આવી બધી જે એની આડઅસરો છે એ પણ જોવા મળે છે એ
હા અને ખાસ કરીને તો વિદ્યાર્થીઓમાં એકાગ્રતા ઘટવી ઊંઘ ઓછી થવી અને અભ્યાસમાં રસ ઘટવું જેવી સમસ્યાઓ પણ આ વધી રહી છે
હા
ઇન્ટરનેટ નો ઉપયોગ કરતી વખતે કેટલીક બાબતો નું આપડે આમ ધ્યાન રાખવું જોઈએ માત્ર વિશ્વાસનીય વેબસાઈટ હોય એ પરથી જ માહિતી મેળવી અને અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવી અને પાસવર્ડ પણ તમારો મજબૂત રાખવો અને દરરોજ મર્યાદિત સમય માટે જ સોશિયલ મીડિયાનોો ઉપયોગ કરવો જોઈએ
હા એ તો સો ટકાની સાચી વાત છે કે મા બાપે પણ ધ્યાન રાખવું જોઈએ કે બાળક જે છે એના હાથમાં ફોન છે મા ઇન્ટરનેટ નું જો તમે રિચાર્જ કરાવો છો તો એમાં જે બાળક શું જોઈ રહ્યું છે બાળક કોઈ અિ વિશ્વસનીય વેબસાઇટ પરથી કોઈ ખોટી માહિતી તો નથી જોઈ રહ્યો કારણ કે ઇન્ટરનેટ પર સાચી માહિતી જેટલા ઝડપથી નથી ફેલાતી એટલે મોટી માહિતી જે છે એ હવાની જેમ ફેલાઈ જાય છે અને લોકો એને પણ એના પર વિશ્વાસ પણ કરી લેતા હોય છે
હા અને વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ તો એક આમ શક્તિશાળી શિક્ષણ છે સાધન છે પરંતુ તે પુસ્તક છે શિક્ષક છે અને પોતાના જે વિચારોના વિકલ્પ બની નહી શકતું સાચું જ્ઞાન આમ ત્યારે જ મળે છે જયારે ટેકનોલોજી અને પોતાની મહેનત બંને સાથે હોય
હા એ તો સાચી વાત છે કે આપણને અ જ્ઞાન તો મળી રહેે પણ મને પોતાને એવું થાય કે મારા હાથમાં પુસ્તક હોય તો વાંચ ની વધારે મજા આવે કારણ કે સ્ક્રિન પર એટલું બું જોઈ રેવાથી જે આંખો જે હોય ખરાબ થતી હોય છે તો એના કારણે સ્વાસ્થ્યનું પણ નુકસાન થતું હોય છે પછી આપણે એક ધારી્યું જો બેસી રહીએ ફોન લઈને ઇન્ટરનેટ પર અને આપણે કામ કરતા હોઈએ ઘારે એવું તો જે છે એ બેક પેન જેવા આપણને જે તકલીફ છે એ પણ થતી હોય છે
હા અ ઇન્ટરનેટ તો આમ પોતે ન તો વરદાન છે કે ના અભિશાપ ઉપયોગ જ તેને વરદાન છે કે અભિશાપ બનાવતું હોય છે જો આપણેે તો સમજદારી પૂર્વક જવાબદારીથી અને મર્યાદિત ઉપયોગ કરીશું તો તે આપણા માટે વરદાન બની શકે છે પણ જો એને બેફામ તમે ઉપયોગ કન્ટિન્યુ કરતા રહો તો એ આપણા માટે અભિશાપ પણ બની શક કે છે.
હાચી વાત છે કે ઇન્ટરનેટ ના ફાયદા અને ગેરફાયદા જેમ તમે અને મેં ચર્ચા કરી એમ કે ઘણા બધા ફાયદા છે, ઘણા બધા ગેરફાયદા છે. પણ એના જો આપણે નિયંત્રણ જે આપણે રાખીએ કારણ કે અમુક એવી અમુક એપ આવતી હોય છે જે ટ્રેક કરતા હોય છે કે તમે ઇન્ટરનેટ નો કે ટલો ઉપયોગ કર્યો પછી તમારા ફોનમાં પણ સેટિંગ્સમાં પણ એવું તમે એક લિમિટ લગાવી શકો છો કે હું આ જે છે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક જે છે આટલો આનો જ આટલો જે છે એનો આટલો જ ઉપયોગ કરીશ. તો કેવું છે કે તમારા ભણતર પર પર પણ અસર ના પડે તમારા સ્વાસ્થ્ય પર પણ અસર ના પડે, તમારા જરૂરી કામો પણ પાછળ ન રહી જાય અને તમે તમારા પરિવારજનો જે હોય એમને જે સમય પણ આપી શકો છો.
હા અને આપડે એમ કહીએ ને તો કે ઇન્ટરનેટ ના તમે માલિક બનો ગુલામ નહી. જ્ઞાન માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરો પણ સમય બગાડવા માટે ના કરો. હવ જેમ કે બે મિત્રો છે બંને પાસે સ્માટ અ સ્માર્ટફોન ને ઇન્ટરનેટ છે હવે એક મિત્ર આમ દરરોજ ઓનલાઈન કોર્સ કરે છે, અંગ્રેજી શીખે છે અને કોમ્પિટેટિવ એક્ઝામ ની તૈયારી કરે છે. જયારે બીજું મિત્ર ખાલી કલાકો સુધી સોશિયલ મીડિયા પર જ અને ઓનલાઈન ગેમ રમવાવામાં જ સમય પસાર કરે છે. અને થોડા મહિના પછી બંનેને આમ પરીક્ષામાં સફળ થાય અ જે પહેલો મિત્ર છે સફળ થાય છે અને બીજો એ પાછળ રહી જાય છે તો આમ કહી શકાય કે ઇન્ટરનેટ મૂલ્ય તેના ઉપયોગ પર આધાર રાખતું હોય છે.
હા સાચી વાત છે.
હા, સારું સારું ચલો પછી વાત કરીશ.
હા હા.
હા.